બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું ચાલે?
તમે તમને બધું કેવું છે?
તારું તારી એક્ઝામની તૈયારી કેમ ચાલે છે?
બધું સારું ચાલતું છે. હમણાં જરાક પ્રિપેરેશન કરવાની બાકી છે.
ટેન્શન ના લેતું રેગ્યુલર સ્ટુડન્ટ છે. એટલે બધું સારી રીતિ થઈ ચાલશે.
હા એ તો છે. તારું બધું કેવું ચાલે છે?
મારી પણ સારી ચાલે છે. હું રોજ દો તીન કલાક સ્ટડી કરું છું.
હા હા ઓકે. બીજું? ઘરે બધા કેવા છે?
હવે જો જાવને સાયબર સિક્યોરિટી પર ફોકસ કરી છે.
ઓકે ઓકે. સાયબર સિક્ય્યોરિટી ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ છે.
હા મને પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ લાગે છે. તને શું કરવા એવું ગમે છે ફ્રી ટાઈમમાં?
મને સોંગ સાંભળવા, મુવી જોવું એ બધું. ગમે છે.
હા! મને બુક્સ વાંચ. સ્્રીિયાને બોકિંગ કરાયું ગેમ ગમે છે હમ
હા હા બાકી બધું કેવું છે
બઉુ સારાજ વેધર પણ સરસ છે
હા આ વેધર માં ફરવા જવાની ઈચ્છા થાય છે પણ ઘરવાળા ની જવા દઈ હમણાં
સાચું ઘરે બાધા કેમ છે
બસ બધા સારા છે તારા ઘરે એ બધા કેવા છે
પાપા પણ મજેમાં છે
ચાલ સાંભળીને આનંદ થયો
આ વીકેન્ડમાં શું પ્લાન છે
કઈ ખાસ પ્લેન નથી વાંચવાનું છે અને રેસ્ટ કરવાનું પ્લાન છે મારું તારું શું પ્લાન છે
મને પણ એવો જ પ્લાન છે કદાચ મવી જોઈ લેશું
કઈ મૂવી જોવાના
હજુ નક્કી નથી તું કોઈ સારી મૂવી સજેસ્ટ કર
સારું પછી મેં તને કોઈ મુવી એને મેસેજ કરી દેમાં
હું પછી તને મેસેજ કરી દઈશું
ઓકે ઓકે
હા ભાઈ હવે આપણા સ્કૂલ ના ફ્રેન્ડ સાથે ઘણા દિવસથી વાત નથી થઈ
હા એ લોકો બી બિઝી છે આપણેે બી બિઝી છે એક દિવસ જોઈએ કોલ વોલ રાખશું
હા બહુ સરળ આઈડિયા છે હું બધાને મેસેજ કરું છું
ઓકે બધાને મેસેજ કરી દેજ
આ શું ચાલે છે આજ કલ
બસ બધું સારું છે તું બોલ
બસ કોલેજ અઇનમેન્ટ તો અને થોડી સ્્ટડી તારા શું સમાચાર
બસ એમ જ છે કે અસાઈનમેન્ટ ને બધું મેં વિચારતી છું કે આ વીકેન્ડ પર કઈ ફરવા જઈએ
અ ચાલસ હ મારી પણ લગ લગભગ એજ રૂટીન છે સવારે કોલેજ પછી ઘર આવીને સ્ટડી કરું છું તારા એક્ઝામ ક્યાં સર છે
હમણાં તો નથી હજુ તો વાર છે એક્ઝામમાં
વાહ તૈયારી સારી જ
હા મારી તૈયારી સારી ચાલે છે તારી કેવી છે.
કયા સબ્જેક્ટ ડિફિકલ્ટ લાગે છે.
જાવા જરાક ડિફિકલ્ટ લાગ તો શે મને
હ પ્રેક્ટિસ કરાતા રે બધું સારું થઇ જાય છે.
હા એતો છે.
તારી તૈયારી કેમ ચાલે છે.
સારી ચાલે છે.
હા હું પણ સ્ટડી કરું છું. ખરાબ મોટિવેશન ઓછું થાય જે છે પણ પછી ફરીથી સ્ટાર્ટ કરી દઉં છું.
હમ હા
એ તો બધા સાથે થેય
હા એ તો છે હવે કન્સિસ્ટન્સી તો ઇમ્પોર્ટન્ટ છે જ કન્સિસ્ટન્ટ નહી કરશું કામ તો પછી તો ટેવ નહી થાય ને કામ કરવાની એટલે
હમ સરસ બેન સાથે સ્ટડી કરવાથી કોન્સેપ્ટ વધુ સારી રીતે સામે સમાઈ જાય છે.
હા ગ્રુપ સ્ટડીમાં વધારે એમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય બધા એકબીજાની હેલ્પ કરે તો સારી રીતે બધા કોન્સેપ્ટ
કોલેજના ટીચર કેમ છે.
સારા છે બધા એમ મા એક વેલ્યુએબલ છે અને બધાનું નોલેજ ગેન કરવાવામાં મજા. આવે તારા કોલેજમાં કેવા છે.
હ એ તો સારી વાત છે મારા કોલેજમાં પણ કેટલાક ટીચર ઘના હે એ પણ છે.
સારી વાત છે ને એ તલિક
કોલેજ સેવા ફ્રી ટાઈમ શું કરે છે?
એ ન મેં વિચારતી છું જરા ફરી આવું બહાર જઈને.
કઈ ટાઈપ નું મ્યુઝિક ગેમ છે.
હ મને બોલિવુડ મો મ્યુઝિક ઓલ્ડ મ્યુઝિકમાં વધારે ઇન્ટરેસ્ટ છે.
મને પણ સોફ્ટ સોંગ ગમે છે સ્ટડી કરાતા કરાતા મ્યુઝિક સંભળ્યું તું ફ્રેશ લાગે છે.
હા એ તો છે જ મ્યુઝિક કરતા કરતા મ્યુઝિક સાંભળીએે તો પછી સારું લાગે માઈન્ડ ફ્રેશ થઈ જાય.
વીકેન્ડમાં શ શું કરે છે?
એમ કઈ ખાસ નથી હજુ તો કઈ ગઈ નથી મે એમણા વિચારતી છું. કોઈ જગ્યા જઈ આવ.
અ બહુ સરસ મને પણ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો ગમે છે.
હા હા
તારી ફેવરેટ રેસ્ટોરન્ટ કઈ? પછે
મને ઇટાલિયન રેસ્ટોરન્ટ બહુ ગમે છે.
અ મને પણ ગુજરાતી થાલુ બહુ ગમે છે.
હમ
હમ ખરેખર દાલ ભાત રોટલી અને શાક હોય તો મજા આવી જાય.
હા, મજા તો આવી જાય પણ મારે એજ થોડું મારું ઇન્ટરેસ્ટ વધારે ઇટાલિયન ફૂડ મેક્સિકન ફૂડ એ બધામાં છે. લાઈક ગુજરાતી ખાવાનું તો આપડે ઘરે બી ખાઈ લિયે.
સારું છે વેકેશનમાં કઈ કા પઈ કઈ પ્લાન છે?
હજુ તો કઈ પ્લાનિંગ નથી કરી એક વાર વેકેશન આવી જાય એના પહેલા અમે પ્લાનિંગ કરી લેવા જરાક.
હાઆ. મને મને હિલ્સ અજ સન જવાનું ઘણું ગમે છે. શાંત લગયા હો તો બધુ સારું લગે.
હા એતો જ તે હિલ સ્ટેશન જગ્યા સારી હોય ને એમ શાંતિ લાગે ત્યાં.
તને એ ટ્રાવેલિંગ ગમે છે?
હા મને બી ટ્રાવેલિંગ ગમે છે.
સાચું છે ટ્રાવેલિંગ થી ઘણું શીખાવા માલે છે.
હા, બહુજ બધું શીખવા મળી જાય એનાથી લઈક અહ
તારો ફેવેરેટ સેશન સેશન કા કયો છે.
કઈ સ્પેસિફ જગ્યા નથી મારી મને કઈ જગ્યા લઈ જા બસ મને શાંતિ જોઈએ.
મને વિન્ટર બહુ ગમે છે. તને?
મને રેની સીઝન બહુ ગમે.
અહ હા ફિટનેસ માટે કઈ કરે છે?
ફિટનેસ માટે એમ કઈ વધારે નથી બસ સવારે ઉઠીને એકવાર એક્સરસાઇઝ કરી લેવું ને થોડી ડાયટ બેલેન્સ કરી લેવું. તું શું કરતી છે?
વાહ એ તો હેલ્થી હેબિટ છે. હું બેડમિંન્ટન રમું છું. વિકેન્ડ માં ફન્ડ સાથે જામ રમવાનું જાઉં છું મસ્ત સ્પોર્ટથી બોડી એક્ટિવ રહે છે.
હા એ તો છે સ્પોર્ટ્સ થી તો બોડી બહુ એક્ટિવ રહી.
ફ્યુચર મે કા કો શું કરવાનું છે?
હજુ જોતી છું કઈ સારી જોબ લાગી જાય તો.
બહુ સરસ. બહુ સરસ માનત કરાતે રહે જરૂર સફળતા મેલશે.
હા.
હું પણ મારા ફિલ્ડમાં સારી કરિયર બનવાનમ માંગુ છું. અને નવી સ્કીલસ શીખવા માંગુ છું.
હા, કેમ કે હમણાં વધારે ડિમાન્ડ સ્કીલ્સ નીજ થઈ ગઈ. ડિગ્રી કોઈ જોતો જ નથ થી બધાને સ્કીસ જ જોઈએ
સારી વાત છે
હા
ભાઈદવે આપણા સ્કૂલ ના દિવસ યાદ છે
અરે ઓબ્વિયસલી એ તો યાદ હોવાના જ ને એ કોણ ભૂલી શકે
હા કેટલી મજા આવે રસેસની મસ્તી એન્યુઅલ ફંક્શન વધુ યાદ આવે છે
હા એ તો છે હવે પણ પાછું નઈ જવાય ને એમ જે છે હવે યાદ છે
અને એક્ઝામ પેલાની ટેન્શન પણ આવે છે
હા
હા પ્લાન આવે વિચારીએ તો મજા આવે છે
હા જોઈએ એકા દિવાર બધા મળશું સ્કૂલ વાળા
બિલકુલ, સાચું છે આપ આપણા મોટા થઈ ગયા પણ યાદ આવજુ પણ થાય છે.
હા, એતો છે.
ચલો હવે મનુ થોડા કામ છે.
અરે પાંચ મિનિટ વાત કરી લેવને પછી ફોન મૂકી દેજો.
અ હા. પચે તું પાર્ટિસિપેટ કરાઈ હતી કલ્ચર પ્રોગ્રામ હતો.
હા હા, કલ્ચરલ પ્રોગ્રામમાં તો મે પાર્ટિસિપેટ કરેલુંને બો મજા આવેલી લાઈક ડાન્સિંગ હતું, મ્યુઝિક હતું, તમારો પફોમન્સ હતો.
તને ડાન્સ ગમે છે? કઈ સિંગર ગમે છે? મને તો
હા હા, બધાં સિંગર સારા છે.
હમ.
સારું ચાલ આપડે પછી વાત કરશું હેને, સારું ચાલ બાય.
ઓલ ધ બેસ્ટ. બાય બાય.